ઓહ! કેમ છો.
બસ તમે કેમ છો.
બસ જો, આ રસોઈ કરીને ઊભી થઈ. આ રસોઈમાં તો એવું ને કે, મારા નણંદબા આવેલા હતા. તો આપણેે તો તમે જાણીએ જ છે આપણે ગુજરાતી લોકોનું તો ખાવાનું જ એટલું ભારી હોય કે ભાઈ બધું ફૂલ થાળી જોઈએ મિષઠાન ને, ફરસાણ ને બધી જ જાતનું ખાવાનું જોઈએ હવે ભાઈ મારી નણંદભાઈને તો પાત્રરાા ખાવાના બહુ મન થયેલા હતા, એટલે એમને પાછા ચોણાની દાળના પાતરાા ખાવા હતા એટલે ચોણાની દાળ મેં આગલી રાતથી પિલાડી દીધેલી. પછી વાટીને આપડે જેમ ચણાની દાળના પાત્રા બનાવીયએ ને એજ રીતે ચોણાની દાળના પાત્રા બનાવેલા, તો એમને તો એટલા ભાવ્યા કે મને કે બેન મને કાલે પાછું હું જાઉ ત્યારે ટિફિન કરી આપજો. ની સાથે ડબ્બો બાંધી આપજો, તો મેકુ સરસ, તો આપડી ગુજરાતીઓમાં તો વાનગીમાં તો દસ નવી જાતની વાનગીઓ બનાવાની હોય, કોઈ પણ મહેમાન આવે એટલે અ ઘણું એવું આપણેે એમાં લાગી જઈએ છીએ ખાવાનું મને વાનગી બનાવવામાં ઊંધિયું બનાવો કે પહી પૂરી કરો કે રસ કરો અત્યારે તો કેરીની સિઝન આવી ગઈ છે, એટલે રસ પૂરી કરવાના હોય. એટલે રસપુરી, ઈદડા, પાતળા, ઢોકળા, એજ બધું હમણાં તો ચાલતું હોય છેને વેકેશન પર પડ્યું એટલે આ નણંદબાઈ નાણંદબાઈ ના છોકરાઓ રેવા આવી ગયા છે શું કેવું તમે?
બરાબર, તમારું કેવું તો બરાબર જ છે. અમે પણ આ હવે આ વેકેશન પડ્યું એટલે છોકરાઓ માટે નવું-નવું બનાવવું પડે એટલે આ યુટ્યુબ પરથી જોઈ-જોઈને થોડું-થોડું નવું-નવું બધી વાનગીઓ બનાવ્યા કરે આવી રીતના પીઝા ને પછી આવી રીતના સમોસા ને અલગ-અલગ વાનગી બધા હવે આવા બધા ડ્રિંક જો ઉનાળો આવ્યો હોય એટલે બધા નવા-નવા આવી રીતના ડ્રિંક બનાવાના તો હમણાં જ આ પાઇનેપલ નું સરબત છે પાનેપ લોકો આમ પન્ના બનાવે તેવી રીતના પાઇનેપલ પર ના બનાવી એટલે આ છોકરાઓને બી ભાવે અને આપણેે મોટાઓનેી પીવાનું જરા ગમે ઉનાળામાં એટલે આવી રીતના નવી નવી રોજ-રોજ, નવી-નવી વાનગીઓ ટ્રાય કર્યા કરે. અને હમણાં જે અ ખાવાની અંદર જ આપણેે જોઈએ તો ખાવાનું બનાવવા માટે આપણે નવી-નવી બધી વાનગીઓ બનાવી એટલે યુટ્યુબ પરથી આપણને બધી નવી વાનગીઓ મળી જાય છે, એટલે સર્ચ કરી નવી નવી બધ વાનગીઓ બનાવી કરીએીએ અને આપડણે પણ નવા મહેમાન આવી એટલે બધું તૈયારી કરવી પડે એટલે એમાં લાગી ગયા છે આજે જ અમે આ સમોસા ને કચોરીને એવું બનાવ્યું એટલે આખો દિવસે એમાં નીકળી ગયો. અને આ જ અ જોઈએ આપણેે છોકરાઓ બી આપડે આવા ખાય ને શાકભાજી એટલે આવી રીતના આપણે એ લોકોને પરોઠા બનાવીનેને આવી રીતના દાળ નાખીને એવી રીતના આપીએ એટલે છોકરાઓ બી ખાય છોકરાઓને બી રોજ-રોજ આવી રીતના નવી-નવી વાનગીઓ ખાવાની ગમે. કેમ કે રોજ-રોજ રોટલી સાક દાળ ભાત તે લોકો પણ કંટાળી જાય એટલે આવી રીતના નવી નવી માનગઓ બનાવીને એનો લોકોને ખવડાવીએ તો એ લોકોને પણ ખાવાનું જરા ગમે એટલે યુટ્યુબ પરથી આવીને રોજ સર્ચ કરી નવી- નવી વાન ગીઓ બનાવીએ અમે પણ આવી રીતના નવી-નવી વાનગીઓ બનાવ
હા સાચી વાત છે, હવે આ છોકરાઓનું તો એવું જ છે કે રોજ થાયને શું બનાવીએ એ ખબર જ નથી પડતી, એટલે પછી મારે બી આ યુટ્યુબ નો જ સહારો લેવો પડે છે કે ભાઈ એ લોકો એક સરખું ખાવાનું તો ખાતા નથી ને એ લોકોને તો રોજ પીઝા ને બર્ગર ને એવું જ બધું જોવે છે પણ હવે આપડી ગુજરાત તી માં બી તો અમુક સરસ વાનગીઓ મળે છે ધારો કે હંડવો છે, થેપલા છે, કે પોરનપોળી છે, હવે એ એ ખાય ખાઈને તે લોકો એટલા કંટાળી ગયા છે કે ન પૂછો વાત પણ હવે પીઝા રોજ થાયને થોડા પીઝા એ મેંદા ના પીઝા, એ મેંદો ખાય એટલે પાછું પેટમાં થોડી ગડબડ થાય, ને એ હેલ્થ હેલ્થની રીતે પણ એ કઈ એટલા બધા સારા નથી એમ ને એમાં એટલું બધું પોષક તત્વ પણ એટલું નથી આવતું એમ. એટલે એવી વાનગીઓ બનાવ છું કે જેમાં એમને ભરપૂર પોષક તત્વ પણ મળે અને એમને ખાવાથી એમના શરીર નો વિકાસ પણ થાય એ રીતની અલગ અલગ વાનગીઓ બનાવીએ છે. પણ તે છતાં બી આપડા ગુજરાતીઓમાં તો એવું છે ને કે ચટાકેદાર થોડું મીઠું, થોડું તીખું, થોડું ખટાસ વાળું એવું થોડું ખાવાની ટેવ પડેલી એટલે બધી જ રીત બધાને બધું ભાવે એ અ એ કઈ જરૂરી નથી તેમાં હવે બે છોક અમારે તો બે બાબા છે, ને મારા સાસુ લોકોને બી પાછી નસ નવી પાછી એમને બી અલગ થોડું ખાવાનું જોઈએ એમને કક કોક દિવસ નાસ્તામાં ફાફડા જલેવી જોઈએ તો પેલાને એકને ખમણ જોઈએ પેલાને એકને ખાણવી જોઈએ એટલે અલગ-અલગ, ફરતું-ફરતું મારે રોજ નુ કઈક ને કઈક કઈક ને કઈક બનાવવું પડે. ને એ લોકો ને કર્યાવું પડે બાકી બીજું તો શું કેવો હવે કોઈ મહેમાન આવે તો મહેમાનને બી થોડું આપડે જોગવવું તો પડે જ છે. વળી તમે કે તેમ થોડું ઇટાલિયન મારા જે નાની બેબી છે ને અરે સોરી બાબો છે ને એને તો થોડું આજકાલ ઇટાલિયન ખાવાનું બહુ મન થાય છે તો મને કે તું પાસ્તા બનાવ ને સૂપ બનાવો હવે નવી નવી જાતના સૂપની રેસીપી પણ મેં તો હમણાં કઈક ખઉસા ખઉસા કરીને કઈક કહેતા ત ને બરીટો બાઉલ હવે હમણાં બરીટો બાઉલ મેં હમણાં તે દિવસે જ જોયું કે બરીટો બાઉલ ની અંદર એ લોકો તો પેલા રાજમા જે આવે ને એ રાજમા નો ઉપયોગ કરે છે એ લોકો ને એ એની એને કોન એમ કરીને એનું સૂપ બનાવે છે અનેને થોડું એ બાઉલ એટલું હેવી હોય છે કે એમાં બધા પોષક તત્વો આવી જાય છે એટલે આપણે એ વન મિલ પોટ કહીએ ને તો ચાલે એમ વન મિલ પોટ થઈ જાય એમ. એટલે એ એ ડિશ મેં યુટ્યુબ પર જોઈને બનાવી તો બધાને એટલી સરસ ભાવી કે મમ્મી હવે તું આજ બનાવજે એમ કે પછી મેં કહ આપડી બધી ગુજરાતી વાનગીઓ તો બધી લુપ્ત થઇ જવાની આપડણે તો હવે ઇટાલિયન પર જતા રહ્યા ને આ પીઝા ને પાસ્તા ને મેક્રોની ખાવા થી ઊંચા નથી આવતા પણ હવે આજકાલના છોકરાઓને થોડુંક આવું જ ભાવે છે એ વરી આપડા ત્યાં જે સાસુ સસરા છે. ને હવે આ અ ઓલ્ડ એ લોકો એ જે ખાધેલું હોય તે પ્રમાણે જલેબી છે ફાફ્ ડા એવું ખાવાની ઈચ્છા થાય એટલે મારે ઘરમાં રોજ થોડી તસલ થયા કરે પેલો કહે કે મને ખીચડી કડી ખાવી છે એમ, મારા સાસુ સસુ ને આ લોકો કહે કે ભાઈ મારે તો આજે પીઝા ખાવા છે. પેલો કહે કે મારે આજે હાંડવો બનાવજે ને આ લોકો કે કે મારે તો આજે ઢોકળી ખાવી છે હવે કેમનું મેળ પડે એ નથ થી સમજ પડતી તમારે ત્યાં બી આવ ચાલતું હશે લાગે
હા હા અમારે ત્યાં પણ એ છોકરાઓને શું નવું નવું ખાવાનું ગમે એ લોકોને પીઝા છે બર્ગર છે એવું નવું નવું ખાવાનું ગમે એટલે ને આપણને જેવા છે તે લોકોને અમે ઓલ્ડ હોય તે લોકોને બધાને રોટલી શાકને દાળ ભાત ને એવું બધું જોઈ એટલે આપડે બધું અલગ અલગ બનાવવું પડે એમાં આખો દિવસ આપપડો નીકળી જાય. એટલે છોકરાઓ માટે તો આવીના છોકરાઓની માંગ તો અલગ અલગ હોય એક દિવસ બર્ગર હોય એક દિવસ પીઝા હોય તો એક દિવસ આવી રીતના પાસ્તા અને અમા તમારા હસબન્ડ ને પણ એવું એને પણ રોજ રોટલી શાક ખાવાનો કંટાળો આવે તો એ લોકોને પણ બધું નવી નવી બધી અલગ અલગ વાનગીઓ ખાવાની ગમે તો અલગ અલગ બધી વાનગીઓ બનાવડાવે કોઈ વખત છે પા તો રેટ પાસતા કોઈ ઉ જોઈ તો આ અલગ અલગ પીઝા ના ફ્લેવર ના અલગ અલગ પીઝા ફ્લેવર ના બનાવવાના એટલે આ રોજની આમ આ વાનગીઓ